હલો હા અવાજ બસ મજામાં કમ્પ્લીટ અવાજ આવે છે
શું કરો છો જમી લીધું તમે
ના બસ બેસી હમણાં જમતા
અચ્છાવું
બાર થી ભોજન મંગાવું છું
અચ્છા બહાર નું ખાવ છો તમે
હા
બહાર ન તમારે ના ખાવું જોઈએ કારણ કે બહાર ન ભોજન સુંદર દેખાય છે બસ સુંદર હોતું નહી આપડે વાત કરીએ ને કે મને જો તમે વાત કરી દ પ્રશ્ન થઈ ગયો છે કે ઘરનું ભોજન સર સાદું સરળ છે. સારું છે કે બહારનું ભોજન સારું છે ઘરનું ગરમ ગરમ દાળ. ભાત રોટલી ભાત શાક કે પછી બહાર ના પીઝા બર્ગર પંજાબી ચાાઈનીઝ જે આપડે ખાઈએ છીએ
મારા મતે તો ઘરનું ભોજન સારું એ સ્વાસ્થ્ય માટે પણ આમ સારું કેવાય
ઘરનું ભોજન ઘણી વાર સાદું હોય છે આપડે એમાં સજાવટ નથી હોતી મોટી પ્લેટ ની હો તી દાળ ભાત રોટલી શાક એ ચાર વસ્તુ હોય છે પણ ઘરનું ભોજન એક ખાસ વસ્તુ સાથે બને છે જે આપણા લોકોની કાળજી અને પરિમ હોય છે એ
હા એ તો ઘણી સાચી અને સો ટકાની વાત કીધી
કોને તીખું ખાવું કોને મીઠું ખાવું છે કોને ગળિયું ખાવું છે કોને શું પસંદ છે કોને કેવી તબિયત છે એના હિસાબે બનતું હોય છે ત્યારે બહાર નું ખાવાનું હોય છે જે આપડે બહાર નું ભોજન કઈ રીતે હોટલ નું ભોજન કઈ રી તે કઈ શકીએ કે રેસ્ટોરન્ટ છે સ્ટ્રીટ ફૂડ છે ફાસ્ટ ફૂડ છે જે આપડે ઓનલાઈન ઓર્ડર કરીએ પીઝા બર્ગર પાણીપુરી દાબેલી એ ટાઈપનું બધું ચાઈનીઝ છે એ બધી વસ્તુ સ્વાદ અને સ્વાદમાં સારું હોય છે સજાવટ સારી હોય છે પણ એ રોજના માટે સારું નથી જે આપડી રોજની હેલ્થ છે અને બહુ નુકસાન કરે છે જેમાં કેલરી અને જોડે જો ઓછી હોય છે અને જોડે જોડે એમાં જે ફેટ હોય છે પીઝા જે હોય છે એ બધું વધારે હોય છે જેના લીધે માણસના શરીર માં બહુ જ પ્રોબ્લેમ થાય
હા એટલે આમ ભોજન માત્ર ભૂખ સંતોષવાનું સાધન નથી પણ આપડા સ્વાસ્થ્ય શક્તિ અને જીવન શૈલીનો આધાર પણ છે અને ભાર તીય સંસ્કૃતિમાં પણ ઘરનું ભોજન હંમેશા આરો ગ્ય અને પ્રેમ નું પ્રતિક માનવામાં આવ્યું છે ઘરમાં તૈયાર થતું ભોજન તાજું સ્વચ્છ અને પૌષ્ટિક હોય છે તેમાં પરિવારના સભ્યોની જરૂરિયાત પ્રમાણે શાકભાજી છે દાળભા દાળ અનાજ દૂધ અને અન્ય પૌષ્ટિક વસ્તુઓ નો સમાવેશ કરવામાં આવેલો હોય છે
એ વસ્તુ તો છે જયારે તમે સમજો કે અમે અત્યારે બહાર રહીએ છીએ બીજા શહેરમાં અમારા ઘરથી દૂર રહીએ છે તો કેવું હોય કે અમે ઘરે જઈએ છીએ તો દસ વાર પૂછીએ છે શેનું શાક બનાવું છે શું બનાવ્યું છે બહાર આવીએ છીએ ત્યારે અમને જે મળે છે ખાવું પડે છે અને ઘરનું ક્યાંક ને ક્યાંક ઘરનું જમવાનું યાદ આવે છે એ સમયે ઘરનું ભોજન મા ત્ર ભોજન નહી રહેેતું એમાં લાગણી અને સ્વાદ દેખાતો હોય છે પણ ઘરનું સાદુ દાળ ભાત પણ બહાર ના મોંગા ભજન કરતા વધારે યાદ આપે છે
હા એ તો સાચી વાત તમે કીધું એ માટે સૌથી મહત્વની તો વાત એ છે કે ઘરના ભોજનમાં માતા કે પરિવારના સભ્યો નું પ્રેમ અને લાગણી પણ આપણે જોડાયેલી હોય છે.
હા એ વસ્તુ સાચી છે બહારનું ભોજન હોય છે જે મસાલા વાળું હોય છે તેલ વાળું હોય છે જે આપણા સ્વાસ્થ્યને ખરાબ કરે છે જેમ બહારને મીઠાઈ હોય છે જે ખુબ જ સ્વાદિષ્ટ હોય છે જે તમને ખ્યાલ છે કે જે શણગાર કરેલું હોય છે પણ જે આપડા આરોગ્ય માટે યોગ્ય નથી એમ કંઈક તે એ લોકો કયું તેલ વાપરે છે કેટલું મિક્સિંગ છે શાકભાજી કેવી કેવી રીતે વાપરે છે ધોઈને વાપરે છે એ લોકો ભોજન બનાવે છે તો ક્યાં બનાવે છે જે રસોડામાં બનાવે છે જે કિચનમાં સાફ છે સાફ સફાઈ છે એ બધી વસ્તુ આપડે જાણી શકતા નથી એટલે બહારનું ભોજન એક સાઇડ થી આપડે કઈ છે કે ખરાબ હોય એવું છે. પરંતુ બધી જગ્યાએ એવું નહી હોતું તમે અમુક જગ્યા એ બહાર જાઉ છો જે સારી સારી રેસ્ટોરન્ટ હોય છે સારી જગ્યા હોય છે ત્યાં તમને ક્વોલિટી વાળી વસ્તુ જે ખવરાવે છે એ લોકો એ લોકો તમારું સ્વાસ્થ્ય નું અને બધી રીતે ધ્યાન રાખે છે. પણ એક વસ્તુ કહીયે ને આપણે કે જે મીઠાસ હોય છે ભોજન માં ને લાગણી હોય છે એ તો ક્યાંક ને ક્યાંક અભાવ રહે જ છે. તમે બહારનું જે આપડે અત્યારે ફેમસ છે જે થાળ આવે છે. એ પાંચસો રૂપિયા દઈ ને પર પર્સન તમે થાળ ખાવ અને ઘરે નોર્મલ સાદું આપણું દાળ ભાત રોટલી શાક છાસ ખાવ તો ક્યાંકને ક્યા તમને ઘરનું ભો જન થાળ કરતા સો ગણું સારું લાગશે. કારણ કે એક દિવસ તમને સારું લાગશે બહારનું બીજા દિવસે સારું લાગશે ત્રીજા દિવસે પણ સારું લાગશે પણ થોડા દિવસ પછી તમે કેશો તો કે હવે હવે સાદું ખાવું છે હવે આનાથી થાકી ગયા છે.
બરાબર છે. અને આજના વ્યસ્ત જીવનમાં બારનું ભોજન પણ આમ ઘણું લોકપ્રિય બન્યું છે. પીઝા છે બર્ગર છે સેન્ડવીચ છે પાઉભાજી નુડલ્સ ફાસ્ટ ફૂડ અને વિવિધ રેસ્ટોરન્ટના ભોજન નો સ્વાદ લોકો આમ આકર્શે છે મિત્રો સાથે બહાર જમવાનો આનંદ પણ આમ અલગ હોય છે.
હ સો ટકા તમે જેવી રીતે વાત કરી છી પીઝા બર્ગર જે વસ્તુઓ છે જે ક્યારેક ખાઈ શકીએ આપડે ક્યારેક ખાવું હોય તો સારું છે એવું કશું ખરાબ નહી પરંતુ એ રે જયારે બહાર આવે છે. કોઈ વ્યક્તિ અને અને રોજનું બની જાય છે. ભોજન તો ક્યાંક ને ક્યાંક એના સ્વાસ્થ્ય જોડે એમના ખર્ ચા હોય છે. એમાં પણ ઘણો મોટો ડિફરન્સ પડે છે. જયારે દિવસનું તમે સમજી લો કે બહાર આવે છે. કોઈ વ્યક્તિ અને બસો રૂપિયાનું ખાય છે, તો વ્યક્તિ દસ દિવસમાં બે હજારનું અને ત્રીસ દિવસમાં છ હજારનું ખાઈ લે છે બહારનું અને જે છ આઠ છ સાત હજાર ખર્ચો કર્યા પછી પણ એમની તબિયત માં કોઈ એવી રીતે નહી કે ભાઈ સારું ભોજન જેમાં છે અને તબિયત સારી રહશે. એ ખરાબ ને ખરાબ થતી રે છે થતી રે છે તો એ બંને તરફથી નુકસાન છે એમના માટે જે વ્યક્તિ અ ખાય છે આ બધું. ક્યાંક ને ક્યાંક એને હોસ્પિટલના ખર્ચા આવવાના છે. અને બહારનું જે ખાય છે એના લીધે સ્વાસ્થ્ય બગડે છે. એ બહુ મેઈન વસ્તુ છે જે આપડે અને આજકાલ કેવું હોય છે. કે ઘણા લોકો બહાર રહે છે તો એ લોકોને સમય અને સુવિધાના અભાવ હોય છે. એ લોકો બહાર જમે છે, કે ચાલો ને ભાઈ આપડે આજે બહાર જમી લઈએ. જાતે કોણ બનાવે કે ઘરે નથી ચાલો. તો બ બહાર જમી લે છે પણ એ બહાર જમવાનું એમને આ રીતે પછી મોંઘું પડે છે, જયારે હોસ્પિટલના ખર્ચા આવે છે. કેમ કે ત્યાં જે બહાર જમે છે એમનાં ત્યાં એમની સ્વાસ્થ્યનું ધ્યાન રાખવામા નહીં આવતું. એ લોકોને ભોજન સ્વાદિષ્ટ ભોજન શણગાવેલું મસ્ત મસ્ત ને સારું સારું ભોજન જમાડે છે.
હા, એ તો વાત સાચી. એ બહારના ભોજનની પણ આમ કેટલીક મર્યાદાઓ હોય છે. ઘણી વખત તેમાં વધુ પ્રમાણમાં તેલ, મીઠું, ખાંડ અને મસાલાનો ઉપયોગ આજ હુધી આપણા સ્વાસ્થ્ય માટે તો સારું ના જ કહેવાય અને કેટલીક જગ્યાએ તો સ્વચ્છતાનો પણ પૂરતો ખ્યાલ રાખવામાં આવતો નથી. વારંવાર આમ બહારનું ભોજન કરવાથી આપણને ઘણી બીમારીઓ થઈ શકે ડાયાબિટીસ છે, બ્લડ પ્રેશર છે. કે રદયના રોગને છે અને પાચનની પણ સમસ્યાઓનનો જોખમ વધી જાય છે.
હા, વ્યવસ્થિત
સમ પ પહેલાંના જમાનામાં વજન આવે છે પછી એમનો વિડીયો લેવામાં આવે છે. અને પછી એમાં